હલો, હા.
હા હંમ, કેમ છો?
બસ એકદમ મજા આ તમે કેમ છો? બહુ દિવસે યાદ કર્યા.
અરે હા હું પણ એકદમ મજામાં મન થયું કે હમણાં ટાઈમ નહી મળતો એટલો વાત કરવાનો. તો આજે મારી મગજમાં સરસ એવો વિષય આવ્યો તો મન થયું લાવો હોય બહુ ટાઈમ થયો તમાર ચર્ચા કરીએ છે જ તો આનંદ આવે જીવનમાં.
હા એ જ મને પણ તમારી સાથે વાત કરીને બહું આનંદ આવે કયો વિષય લઈને આવ્યા છો આજે?
અરે મેં છે ને એક જગ્યાએ વાંચ્યું હતું કે આપણા જે દૈનિક જીવન છેને એમાં જે નાના-મોટા ફેરફાર થાય ને એ આપણા જીવનમાં આમ કેવી રીતે ફરક લાવે ને એ રીતેની ચર્ચા કરવાનું મેં સોચ્યુ હતુ એમ.
અચ્છા તો બહુ સુંદર વિચાર છે. ચાલો આપણે આના પર વાત કરીએ.
હા, આપણને ખબર જ છેકે હવે નાના-મોટા ફેરફાર લાવા કેટલા જરૂરી છે. કે આપણે રોજ એકનું એક એકનું એક વસ્તુ કરીશું ને તો મતલબ મને એવું લાગે કે એ એટલું સારું નહી રહે આપણા માટે તો મને એવું થયું કે કશું એવું નવું વસ્તુ કરીએ જેનાથી આમ આપણને હેલ્પફુલ રહે અને એવી રીતે આમ વાત કરીએને તો મને એવું થયું કે કોલ કરું એમ.
હા એજ હા તમારી વાત સાચી આખો દિવસ આમ રોજ આપણે એકનું એક કામ કર્યે ને તો આપણે આમ બહુ બોર થઈ જાઈએ છે જેમ કે રોજ આપણને જો સાતે-સાત દિવસ અઠવાડિયામાં આપણને કોલેજ કે જોબ પર જવાનું હોય તો આપણને ગમે નહી એટલા માટે આમ રજા આલે કે પછી કોઈ કંટાળી ના જાય. તે એવી રીતે આપણે પણ આમ દૈનિક જીવનમાં એવું કંઈક કરવું જોઈએ આમ નવું ને એવું
એજ કારણ કે આપણને ખબરને દરેક દિવસ એક સરખો નઈ હોતો કે આમ દરરોજ કઈ ને કઈ નવો ફેરફાર આપણને જોવા મળે જ એટલે કેવું કે કેટલાક ફેરફારો આમ મોટા હોય અને કેટલાક નાના હોય. પણ બંનેનું એક મહત્વ તો આમ જળવાઈ જ રહેે છે.
હા એતો છે જ એકદમ સાચી છે.
અને નાના ફેરફાર કેવુ કે ઘણી વખત આમ. એકદમ દેખાય નહી આપણને પણ ધીમે-ધીમે એનો સારો પ્રભાવ આ આપણને દેખાઈ જાય એવું થાય એમ.
હા એજ હા સારો પ્રભાવ થાય એનો ધીરે-ધીરે દેખાય એકદમતો ના દેખાય.
એત આપણે જોને એક્ઝામ્પલ લઈએ તો અમુક વાર આપણે કોઈ પહેલા આપણે મોડા ઊઠતા હતા પણ ધીરે-ધીરે આપણે સમય પર ઉઠવાનું કર્યું. સમય પર જમવાનું કર્યું. અને સમય પર સુવાનો કર્યો તે નાનો ફેરફાર છે પણ આપણા પર કેટલી બધી અસર કરે તમને એવું લાગે?
હા એતો છે ધીરે-ધીરે જ બધું થાય એકદમ પછી આપણે આમ વિચારીએ કે હું એકદમ આ કરી લઈશ મોટો ફેરફાર મતલબ કોઈ આપણા લાઈફમાં ચેન્જીસ લાવવા હોય. તો એકદમ ના થાય ને ધીરે-ધીરે આપણે આમ રોજ કરીએ ફોલો તો એક દિવસ તો થાય જ પણ એકજોડે ના થાય હું એવું માનું.
હા તમાર વાત એકદમ સાચી છે. ક્યાં ચાલો ને આપણે પહેલા દસ વાગે ઉઠતા હતા ને હવે સાત વાગે ઉઠવાનું સોચ્યું તો ધીરે-ધીરે ઉઠવાનું થાય. તો પહેલા આપણને એવું થાય આળસ આવે કે નહી ઉઠવું યાર ઉઠી ને શું ભણવાનું કંટાળો આવેન એવું બધું. પણ જેમ ઉઠવા જાય ને પછી આમ આપણને થીય કે આમ આપણા જીવનમાં કેટલું આમ સારું ફીલ થાય. આપણને એનર્જી ફીલ થાય વહેલા ઉઠીએ તો ખાવાનું મન થાય એટલે આ બધા ફેરફારો આપણને ધીરે-ધીરે દેખાય. તરત ના દેખાય એમ.
હા એ તો છે અને એમ વહેલા ઉઠવાની આદત તો સારી જ છે એ તો પછી ભલે ને તમ ઉઠતા ના હોય પણ એની ટેવ તો પાડવી જ જોઈએ કારણ કે એમ વેલા ઉઠીએ ને તો આપણે એમ બઉ આમ કેવાય ને કે ફ્રેશ ફીલ થાયને એમ મજા આવે સવાર સવાર માં કઈ પણ કામ કરવાની તમને ગમે એવું
હા મને પણ એવું લાગે હ તમારી વાત એકદમ સાચી જ છે અને મારું કેવું એવું કે દિવસ ની શરૂઆત સારી રીતે થાય ને તો આખો દિવસ આપડો સારો પસાર થઈ જાય એટલે કેવું કે સવાર માં આપણે ઉઠયા વહેલા હોઈએ તો સવારમાં ઘરમાં સાફ સફાઈ કરી લઈએ તો એ કેટલી સારી આદત કેવાય તમને શું લાગે
હા એ જ હ આમ સાફ સફાઈ તો રાખવી જ જોઈએ ઘર હોય કે પછી આપડે આમ કંઈ બી બીજી જગ્યા હોય આપડમ સાફ સફાઈ રાખીએ ને સવાર માં આમ બધું ચોખ્ખું હોય આજુબાજુમાં તો આપણને આમ ગમે હવે જો ઉઠીને જ આપણી બાજુ આમ ગંદકી પડી હોય તો આપણને જમ આળસ આઈ જાય કે નહી કરવું સુઈ જઈએ આમ તેમ
એજ તો સ્વચ્છતાથી કેવું કે આરોગ્ય પણ આપણું સારું રહે ને એટલે એ જરૂરી છે અને ચાલો અવ સવાર વેલ્લા ઉઠ્યા હઈએ તો રોજ થોડું આમ ચાલીએ તો આમ અથવા કે હલકા વ્યાયામ કરીએ તો શરૂર પણ તંદુરસ્ત રહે એટલે એ રીતે પણ આપણે તંદુરસ્ત તે જીવનની આમ મોટી સં સંપતિ છે જ આપણને ખબર જ છે એ રીતે પણ આપણને આમ હેલ્પ કરે એમ
હા એ તો છે હા યોગા તો કરવા જ જોઈએ મને તો મારા મામા રોજ કે કે યોગા કરવાના તમને ખબર કે મારા મામા છે ને બસો ને કઈક એટલા દિવસથી પાણી નહી પીતા એ પાણી વગર જીવે છે એમને એ વર્લ્ડ રેકોર્ડ બનાવવા જઈ રહ્યા છે અત્યારે
તો પાણી વગર કેમનું પણ જીવાય
બસ એ યોગા કરીને ને એવું એ પછી છે ને યોગા નું એટલું એમને શોખ ને કે આ આ આખો દિવસ એમને બોવ એમ યોગાના પણ બહુ વર્લ્ડ રેકોર્ડ છે અને એમને એમ યોગા કરવા બહુ ગમે કારણ કે એમનાથી એમનું શરીર એટલું ફિટ છેને તમને લાગે નહી કે પચાસ વરષ ઉપર ના હશે આમ જોઈને એવું લાગ
હમ હા સાચા પણ એના અસર તો બહુ સારા દેખાય કે આપડે યોગામાં કેવો કેટલો ટાઈમ લાગે ખબર આપડે પહેલો મહિનો કરીએને તો આપણને આળસ આ જાય કે નહીં ફરક દેખાતો આપડે આમ સ્ટ્રેચ ના કરી શકશે-શકે એક્સરસાઇઝ ના કરી શકે પણ મહિના પછી તમે જુઓ ને તો એનો ફેરફાર આપણા શરીર માં આપણને ના દેખાય પણ કોઈ બીજાને પૂછું ને તો તરત એનો ફેરફાર આમ દેખઈ આવે કે ના તમે ફ્લેક્સિબલ થઈ ગયા તમારો મોઢામાં અસર પડ્યો તમારી કોઈ તબિયત ખરાબ રહેતી કે તે સારી થઈ ગઈ એટલે આમ ફરક તો છે અને મનને શાંતિ તો મળે જ એતો સૌથી જરૂરી વસ્તુ છે જ એમાં એમ
હા એ તો છે અને જોડે જોડે આમ ખાવાનું પણ ધ્યાન રાખવું જોઈએ આમ બઉ મેંદા વાળી ને એવી બધી વસ્તુઓ બી ના ખાવું જોઈએ એ તો આપડું આમ હેલ્થ પણ સારી રે શું કેવું તમારું
હા એજ સાચી વાત છે તમારી કે એ તો આપડે ફેરફાર આપડા જીવનમાં લાવ સૌથી મોટું છે કે જે આપણને ફાસ્ટ ખાવાની આદત છે ને ધીરે ધીરે ઓછી કરીએ ને તો એ આપડા આમ બોડી પર બોઉ સારો અસર કરે આગળ જઈને એટલે તમારી વાત મને એકદમ સાચી લાગી અને આમ જોવા જઈએ તો શિક્ષણ કેવળ ખાલી આમ અ દરેક દિવસ એક નવી વસ્તુ શીખીએ ને એની ઈચ્છા આપડે રાખવી જોઈએ તમને એવી કોઈ ઈચ્છા છે જે તમારા જીવનમાં નોર્મલ જીવનમાં ફેરફાર કરે
તો એટલે જ છે પણ કંઈ થતું નથી એટલે હવે જોઈએ કારણ કે હવે કોલેજને એવું ચાલુ હોય, તો પછી ટાઈમ નહી મળતો એટલે કરવો પડે પણ પછી આખો દિવસ થાકી જવાય છે. એટલા માટે હવે વિચારીએ છે કે કોલેજ પોતે પછી કઈ એવું કરીએ એમ
સાચી વાત છે હા આપડે ખબર દર વર્ષે બધા આપડે હવે તો બધું આવે જ છે યુટ્યુબ પર યુઝમા કે એક વિશ લિસ્ટ બનાવે હું પણ એવી હતી જે આવું વરસ પતે ને ડિસેમ્બરના છેલ્લા દિવસ આપડે વિસ લિસ્ટ બનાવી કે ચલો અ જાન્યુઆરી ફર્સ્ટથી આ આ વસ્તુ કરીશું આ ફેરફાર લાઈશું પણ આપડે પંદર દિવસ કરીએ ને પછી આળસ થઈ જાય મને તો બહુ એવું થાય તમે એવુ કોઈ દિવસ ટ્રાય કર્યું છે.
ના હું એટલે વિચારું હું વિષ લિસ્ટ નહીં બનાવતી પણ આમ એ મે બહુ જોયું છે. કે બધા કરે અને પણ અમુક લોકો કરે છે ને અમુક લોકો ના કરે આપણા જેવા હોય જે કંટાળતા હોય એ લોકો નહી કરતા
મને તો બહુ શોખ હતો તો મેં તો છે ને મારી ફ્રેન્ડસ જોડ ભેગી થઈને મારા ઘરમાં એક પોસ્ટર બનાવ્યું તું જે છે ને બધાને જોઈને કે મને આવીશ ચાર વર્ષમાં આ કરવું છે અને મેં મારા રૂમમાં લગાવી તું પણ પછી મારા મમ્મી જોયુ ને. તે તોપરાઈ ગયા કે આ શું બધું ગંધવાળો કરે છે તુંને બધુંને કસે થયું નથી કાઢી કાઢ્યું તું એમને માટે
હા એજ હા આપડે તો હવે આવું રેવાનું
એજ તો અને આ રીતે આપડું જીવન છે ને બહુ જ સરળ બને મને તો એવું લાગે. અને તમે કીધું જેમ જમવાનું પણ સંતુલિત આહાર લઈએ કે ફળ શાકભાજી પોશક ને બધું જે એવું લઈએ તો આપણું શરીર સારું બને. તો એ રીતે કેવું બધું તેલને વધુ મીઠાઈ કરતા સંતુલન મહત્વ આપડું જળવાઈ રહેે એમ
હા એ તો છે હ ખાવાનું પણ ધ્યાન આપવું જોઈએ પછી આડેધડ બધું આપણે ના. ખાવું જોઈએ જે રીતે જે આવે એ બધું
એજ અને તમે કીધું એમ જ કે પાણી પણ પૂરતું પીએ આપણે અને શરીર માટે તો આપણે જરૂરી છે જ એટલે કે કે પ્રકૃતિ સાથે પણ જોડાયેલા રહેવું પડે. એક બહુ સારો ફેરફાર છે કે જાડ ઉગાડવું અને તેની સંભાળ રાખવી. એ પણ એક બહુ સારો ફેરફાર છે તમને ગમે એવું કરવાનો.
મને બહુ ગમે એમ ઝાડ ને એવું વાવવાનું એમ બી અત્યારે તો કેટલું આમ આપણને શુદ્ધ હવા કયે જોવા જ ના મળે સિવાય કે તમે ગામડામાં જાઓ હવે તો ગામડામાં પણ એટલા બધા વેહિકલ્સ ને એવું ચાલે છે કે ત્યાં પણ તમને એટલી બધી ના મળે શુદ્ધ હોવાને એવું. તમારે જંગલ કેમ પહાડી વિસ્તાર પર જાવ તો તમને મળે બાકી તો છે જ નહી એટલે આપડે પણ બધાએ આમ જાડ ઉગાડવા જોઈએ અને ચાલો વર્ષે એક તો ઉગાડવું જ જોઈએ આટલા લોકો છે એક એક ઉગાડે. તો પણ વર્ષે કરોડો વૃક્ષ ઉછરે મતલબ.
અરે સાચે તમારી વાત સાચી છે કારણ કે પોલ્યુશન જ એટલું વધી ગયું છે ને. કે મને તો એવું લાગે હવે સ્વચ્છ હવા રહી જ નથી આપણા માટે આમ અંદર લેવા માટે. તો આપડે ચાલો ને એટલીસ્ટ નાનું ઇનિશિયટિવ લઈએ કે ચાલો બધા ના રોપીએ ને આપ આપડા ઘરમાં રોપીએ ને, તો પણ આપણા માટે એટલું સારું કે આપણે આપણી અંદર તો આમ પોતે આપણે પાર બેસીને તો આ આપણને ખબર સારું લાગે આપણે છોડ ઝાડ વચ્ચે બેસીએ તો,
હા એજ અમે એ લોકો આજુબાજુમાં બેઠા હોઈ ને આમ ઝાડને કે છોડની તો આપણને અલગ જ આખી એમ કહેવાય ને કે અંદરથી ફીલ થાય. જયારે આમ ઘરમાંને ઘરમાં કેવું આપણને આમ અંધારું ને આમ એવું લાગે ને પણ આપણે આમ કુદરતી જગ્યાએ બેઠ તો તમે નોટિસ કરજો આમ દિલ એટલું આમ ખુશ હોય ને અંદરથી.
અરે સાચા તમારી વાત સાચી છે અને એવી રીતે જ મેં એવું સાંભળ્યું હતું. કે પક્ષીઓને, પ્રાણીઓની આપણે સેવા કરીએ. એમના પર દયા ભાવના કરી, એમને ખાવા પીવાનો આપીએ. તો પણ એ બહુ સારો ફેરફાર છે જીવનમાં, તમારું શું કેવું?
અમારે પણ અમારે એવું જ છે. મારા ઘરે છે ને એમ. એક કૂતરું છે ને નાનું, તો એને વાગ્યું હતું. તો એને પછી અમે રાખેલું ને તો એ ત્યારે એને એટલી માયા લાગી ગઈ છે જતું જ નથી. હવે, એનું બચ્ચું આવ્યું છે. એ પણ એને અમારી એટલી માયા છે તો, અમે તો એને બે ટાઈમ ખવડાવીએ. પીવડાયએ દૂધને એવું નાખીએ. બિસ્કીટ પછી મમ્મી એના માટે રોજ અમારે ક્યાંય જવું હોયને તો એ અમે પહેલા એનું ખાવાનુ બનાવવું પડે અને પછી જ અમારથી જવાય. એટલે ઘરમાં નહી રાખતા. પણ ઓટલા પર રાખીએ અમે એવું.
હા હા યાર. મને તમારી વાત સાંભળીને ખુબ જ આનંદ આવ્યો. તમે બહુ સારું એવું કાર્ય કરી રહ્યા છો. અને તો આપણાથી બહુ બધી ચર્ચા થાય. કારણ કે ફેરફાર તો આપણા જીવનમાં બહુ જ બધા જોઈએ છે. પણ આજ માટે તો આપણે આટલી ચચૉ કરી, મને તમારી જોડે આમ ચર્ચા કરવાનો બહુ આનંદ આવ્યો.
મને પણ હા, ચાલો આપણે ચોક્કસ વાત કરીએ.
હા હા, ચોક્કસ.